હલો.
હેલો.
કેમ છો બેન, તમે?
હું મજામાં, તમે કેમ છો?
હું પણ મજામાં છું અને હું આજે તમારી સાથે છે ને સરકારી યોજનાઓ વિશે વાતો કરવા માંગુ છું, તમારા પાસે ટાઈમ છે ખરો?
હા મારા પાસે ટાઈમ છે.
તારું તો આજે હે ને આપણે ભારત સરકારની કેટલીક મહ મહત્વની છે ને સરકારી યોજનાઓ છે. તેના વિશે વા વાતો કરીશું. તમને તો ખબર જ હશે બધી જ યોજનાઓ વિશે જેમ કે પ્રાથ ના મંત્રી પછી જય યોજના, અને આયુષ્માન ભારતની યોજના. દરેક નાગરિક છે ને બેંક ખાતુંને ખોલાવવો છે ને સુવિધા કરવામાં આવી છે. અને ગરીબ અને પાત્ર પરિવાનો પછી આરોગ્ય સારવાર માટે સહાયક છે. તમને ખબર જ હ કે પ્રાર્ના મંત્રી આવક યોજના પણ છે જેમાં છે ને ગરીબ અને માધ્યમ વર્ગ વર્ગમાં છે ને. પ પરિવારોને છે ને અ ઘર બનાવવા માટે અથવા ખરીદવા માટે છે ને સહાયક આપવામાં આવી છે. અને બીજું કોણ છે ને તો પ્રાર્થ પ્રાર્થના મંત્રી તમને તો ખબર જ હશે કે કિસાન સામાન્ય અને નંત્ર યોજના છે. પાત્રા પાત્રા ખેડૂતો છે ને એના દસ વર્ષે આર્થિક સહક મળે છે તમને તો ખબર જ હશે કે, પછી જ ને ઉજવવા વાલા યોજના, જે છે ને ગરીબ પછી મહિલાઓને મફત અથવા, સહાયક કે એલપી પછી કનેશનર કરવામાં આવે છે. અને બીજું કોણ તો છું ને, સુકચા પછી સમૃદ્ધિ યોજના જે ડિગ્રી ના પછી ભવિષ્ય અને શિક્ષક માટે, વચાણ યો યોજ છે તમને તો ખબર જ હશે કે અટલ પેન્શન યોજના પણ કહેવામાં આવે છે ને. અને છે ને યુદધા વર્ષમાં છે ને માનસિક પેન્શન મેવામાં આવતું છે. તે એ લોકો માટે યોજના છે. અ તમને તમારી ઉમરના પછી અભ્યાસ મહિલા ખેડૂત કે અને તેથી મુજબ છે ને કોઈ પણણ યોજનાઓ મળી આવે છે. તમને તો ખબર હશે કે મહિલા સશક્તિકરણ પણ એ યોજના છે. અને આપણા ભારતમાં દીકરી બચાવો અને દીકરી ભણાવો તે પણ યોજના ખુબ સરસ નીકળી હતી. અને જે ડિગ્રીઓ માટે હતી તે ખૂબ જ મહહેત્વની હતી. અને છે ને વિધવા અને પછી સહાય યોજના. તને તો ખબર જ હશે કે પહેલાના જમાનામાં છે ને વિધવા છોકરી કે લેડી છે ને તે બીજો લગ્ન કરી શકતી નતી પણ હવે પતિ ના અવસાન પછી પાત્ર. મહિલા જ નથીથી આર્થિક સહક પણ આપવામાં આવે છે. જેના પતિની હોય ને તેને આર્થિક પૈસા પણ આવવામાં આવે છે અને વૃદ્ધ પેન્શન યોજના પણ છે. જે વૃદ્ધ અને છે ને નાગરિકો માસિક પેન્શન આપવામાં આવે છે. તને તો ખબર હશે એ ગામડામાં કેટલા એવા બુઢા લોકો વૃદ્ધ લોકો છે જેને છે ને પેન્સિલ દ્વારા એને નાગરિકોને છે ને પૈસા મળે છે. જેમનું ખાવાનું પવાનું એટલે પૈસા આવે છે. એ પ્રાર્થના મંત્રી. માતૃવર્ધન યોજના છે તમને તો ખબર જ હશે કે એનામાં છે ને ગર્ભવતી મહિલાઓને પોષણ અને આરોગ્ય માટે સહાયક આપવામાં આવે છે. હને પછી બીજી બીજી વાત કહું ને તો બેટી બેટી બચાવો, બેટી ભણાવો છો હમણાં તમને કીધું તે ડિગ્રીઓના છે ને શિક્ષકા અને સુરક્ષા અને પ્રતિત્સાહન આપવામાં માટે યોજના બનાવેલી હતી અને તમને તો ખબર હશે કે મહાત્મા ગાંધી રાષ્ટ્ર રાષ્ટ્રીય ગ્રામીણ યોજ રોજગાર ને ગણરી યોજના છે તે ગ્રામીણ પરિવારો અને યોજના તક આપવામાં આવે છે. પ્રાર્ના મંત્રી છે ને ફસલ અને બીના યોજના પણ બનાવી હતી. તે ખેડૂત પાકને નુકસાન લેવા છે તે નુકસાન પૂરું પાડવા માટે યોજના કરી હતી. ને બીજું કહું ને તો મુખ્યમંત્રી યુવા છે ને તે યોજ ના સવી બંધન યોજના છે. તે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષક માટે અને સહાયક આપવામાં આવે છે. અને નમૂલા લક્ષ્મી કાર્ડ પણ મળે છે અને યોજના તે કોલેજ વિદ્યાર્થીઓને ઓછા અને આપવામાં આવે તને પૈસા આપવામાં આવે છે તમારા માટે કઈ પણ યોજના લાગુ પડે છે ને તે જાણ અહ જાણવામાં પછી માટે તમે છે ને થાય શી પોષ્ટક અને તમારી માહિતી દાખલ કરીને, તેની યોજના પણ મળી શકાય છે. તને તો ખબર જ હશે કે છોકરીઓ માટે બધી જ યોજનાઓ પડે છે, તમને તો ખબર કે જે સરકારી સ્કૂલ છે. તેને શિવવૃતિનું ફોર્મ મળે અને યોજના છે. જે કરી આપી છે સરકારે, તેમાં છસો સાતસો રૂપિયા સરકારી સ્કૂલમાં છોકરીઓને મળતા જ રહે છે. તે મહિનામાં છસો સાતસો રૂપિયા બધાને જ મળે છે. અને સરકારી યોજનામાં બીજું કણું તો છે તમને રસ્તા પર જોઈ લો. રસ્તાની યોજનાઓ કેટલી સરારસ રીતે કરી મૂકી છે રસ્તાઓ સારા બનાવ્યા છે. અને દરેક જગ્યાએ બેંચ મૂકી છે, કચરા પેટી મૂકી છે. તે ખુબ જ સરસ યોજનાઓ સરકારે કરી આપી છે. આપણા ભારત ખુબ જ સુંદર થઈ ગયેલો છે. અને બધી યોજના નેછી ક ને તો મહિલા સશક્તિકરણ યોજના છે તે મને ખુબ જ ગમે છે. કારણ કે મહિલા સશક્તિકરણમાં તો કઈ વાતો આવે છે. પણ મને પહેલી વાત ગમે છે કે પેલા જ છોકરી પહેલા હતી તો તેમને છે ને દફન કરી મુૂકતા તે મને જરાય નથી ગમતું. પણ હવે છોકરીઓને દૂધ પીતી કરી જે મારણઓ પહેલા છે ને જયારે વધારે છોકરી ને તો તેમને દૂધ ના દૂધ અટકાવી દેતા તો છોકરીઓ પોતે જ મરી જતી પણ હવે સરકારે યોજના કરી છે કે જય્યારે છે છોકરીને એવું ના કરી શકાય તેમને છેને જેલમાં મૂકે છે એટલે તે યોજના કરી છે અને બા બાળકો માટે ખુબ જ સારી યોજનાઓ કરી છે. ને પોલીસ યોજના પણ હમણાં ખુબ જ ચાલે છે જે તમને તો ખબર જ હશે અને જે સરકારે યોજના કરી છે ને તો નાગરિકો માટે ખુબ જ સરસ છે અને તે ખુબ જ આપડા ચોક્કસ ખુબ જ સારું છે તમે શું કેવા માંગો છો બેન
તમે ખરેખર ચોક્કસ કીધું. ભારત એક કલ્યાણકારી રાજ્ય છે દેશના દરેક નાગરિકો સમાન વિકાસ થાય અને સમાજના અંત તેમ વ્યક્તિ સુધી સુખ સુવિધા પહોંચવા જરૂરી છે. આ ઉદ્દેશની પ્રાપ્ત કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સરકારો દ્વારા સમસ્યા પર વિધિ જન જનક્યાણની યોજનાઓ બહાર પાડવામાં આવે છે જેને સરકારી યોજના કહેવામાં આવે છે. આ યોજનાઓ દેશના આર્થિક સામાજિક અને શૈક્ષણિક વિકાસોની મુખ્ય અંધ થમ છે. સરકાર સમાજના દરેક વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજના બનાવે છે જેને મુખ્યત્ને નીચે તમે બતાવો છો જેમ કે કૃષિ અને ખેડૂત કલ્યાણ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન જેવી યોજનાઓ અમલમાં છે જેમથી ખેડૂતને બહ મદદ છા થાય છે બીજું આરોગ્ય અને તબીબી સહાય ગરીબ પરિવારોને મક્ત સાર વ મળી રહે તે માટે આયુષ્માન ભારત યોજના અને ગુજરાત સરકારની મા અમૃતમ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે શિક્ષણ અને મહિલા માટે દીકરીઓના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સુકનિયા સમૃદ્ધિ યોજના અને બેટી બચાવઓ બેટી પડાવો જેમ કે તમને કીધું અભિયાન ચલાવવામાં આવે છે જે શિક્ષણ અને બેટી માટે બહ જોય છે અવાજ અને રોજગાર દરેક વ્યક્તિને પોતાનું પાકું મકાન મળે તે માટે પ્રધાનમંત્રી આવાસના યોજના અને યુવાનો રોજ જયારે માટે વુદ્ધ યોજના ચલાવવામાં આવે છે સમાજની સુરક્ષા માટે ગરીબ અને વૃદ્ધ નાગરિકો માટે પેન્શન યોજનાઓ અને વીમા યોજના ઉપલબ્ધ છે અને ગરીબી નિ મોલ મૂળભૂત સુવિધાઓ આત્મનિર્ભરતા ડિજિટલ ક્રાંતિ હાલમાં ઘણી યોજના ઓનલાઈન થવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થઈ ગયો છે અને લાભ સીધો ભારતીના બેંક ખાતામાં ડી પેટી જમા થાય છે સરકારી યોજનાઓ ઘણી બધી હોવા છતાં હજુ પણ યોગ્ય માહિતીની અભાવે ઘણા ગરીબ અને નિ્સણ લોકો તેના લાભ થી વંચિત રહે છે સરકારી યોજનાઓ દેશના સર્વાંગી વિક વિકાસ માટેનું એક સચત માધ્યમ છે આ યોજના માત્ર કાગળ પણ ન રહે સામાન્ય માણસ ના જીવનમાં સહત પરિવર્તન લાવી રહી છે એક જાગૃત નાગરિક તરીકે આપ ની પણ ફરજ છે કે આપણે આ યોજનાઓ વિશે જાણીએ અને આપણે આસપાસના જરૂરિયાતમંદ લોકો સુધી તેની માહિતી પહ જાળી ને દેશના વિકાસ ભાગીદાર બનીએ યોજના યોજનાઓથી લાભ ઉઠાવો એને જાણો અને એના કે લાભ ઉઠાવો એ પણ બહુ જરૂરી છે કેટલીક વાર વહીવટી ત સશલતા કારણે યોજનાઓ સમયસર પૂરી થતી નથી જોકે સરકાર દ્વારા હવે માય સ્કીમ જેવા ડિજિટલ પોર્ટલ શરૂ કરવામાં આવ્યા છે જેથી નાગરિકો ઘરે બેઠા તમામ યોજના ન માહિતી મળવી શકે છે અને એના લાભ ઉઠાવી શકે છે ખેડૂત માટે પણ કેટલાક યોજના છે એને પૈસા આપવામાં આવે છે ફ્રીમાં અનાજનુ દાનુ ને બીજ એ બધા આપવામાં આવ્યું છે ને શિક્ષકો માટે કે એને કંઈ છે જેમ કે તમે કીધું નમોલક્ષ્મી યોજનાઓને એવા જ કેવી રીતે યોજનાઓ છે જેમાં શિક્ષકોને પૈસા મળે છે. અને એ વિદ્યાર્થીઓને પૈસા મળે છે અને એ એનાથી લાભથી આગળ ભણ શકે છે તમારો હુ વિચાર છે
તમે ખરેખર ચોક્કસ કીધું તમે તો ખબર જ છે જ મેં પેલા જ કીધું કે સરકારી યોજનાઓ છે ને, લોકોના જીવન સુધારો લાવવામાં અને જરૂરતમંદો લોકોની છે ને, મદદ કરવા માટે બનાવવામાં આવે છે અને સર કાર જે છે ને તે શિક્ષક, પછી આરોગ્ય, પછી ખેતી, રોજગાર ને પછી મહિલાઓ અને બાળકો, વૃદ્ધો અને ગરીબો માટે આ સરકારી યોજના બનાવવામાં આવે છે. પછી બીજું, હું તો પરિવાર માટે પણ વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓ છે ને, હેતુ લોકોની આર્થિક સહક અને સગવડો અને વિકાસ ની છે ને તાકો આપવામાં આવે છે. જેથી તને અ, તેઓ સારું જીવન જીવી શકે છે ભારતમાં એટલી કેટલી જ યોજનાઓ છે કે ભારતમાં બધા જ લોકો સાહિત જીવી જેવી સત્તા છે. અરે, બીજું કું નથી. ગરીબ એ જરૂરત મંદોના લોકો માટે પણ સરકારી યોજના ખુબ જ સરસ છે ને, શિક્ષક, પછી આરોગ્ય, પછી ખેડૂતો પછી, પછી છે ને, મહિલાઓ બાળકો તે લોકોએ ખુબ જ સરકારી યોજનાઓ બનાવી આપી છે. જો આ સરકારી યોજનાઓ છે ને વિષય છે ને, આપણે ખુબ જ વાતો કરી શકીએ છે. પરંતુ છે ને, પ્રત્યુઠાન આપવું, પછી છે ને અ રોજગાર અને સ્વરોજગાર તકો વધવી. તે બધું સરકારી યોજનાઓ કરે છે. સરકારી યોજનાઓ ના હોય ને, તો ભારત ચાલતું જ ના હોય. તે, છે ને, બાળકો માટે, મહિલાઓ માટે અને બ્રીજ નાગરિકોની છે ને, કલ્પના વધારે વધી જાય છે. સરકારી યોજના ના હોય ને, તો દેશને, છે ને રાજ્યોની સરવર્ગીની વિકાસ ના થાય. એટલે, સરકારી યોજના ખુબ જ જરૂરી છે ને. આપડા બધા જ માટે સરકારી યોજના હોવું જ જોઈએ. અ બીજું કહો ને, તો તે છે ને આ આપણું સારું જીવન માટે જ છે ને. બધા જ નાગરિકોને સરકારી યોજનાને ફોલો કરવો જોઈએ, કારણ કે સરકારી યોજના છે ને આપડા માટે જ બનેલી હોય છે. બેન, તમે જે મારા સાથે વાતો કરી છે ને, તો મને ખુબ જ સારું લાગ્યું છે. અને તમારી જોડે વાત કરીને મને ખુબ જ આનંદ આવ્યો. અ ખુબ ખુબ આભાર તમારો બેન.
તમારો બી ખૂબ ખૂબ આભાર.